વા
હમ
હેલો
હલો
હા શશ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ સુું કરતા હતાા
બસ હવે બેઠા તા હ મને તૈયારી કરતા ત હવે
અચ્છા સાાનું જમણ દ યારી
હા જમવાનું તૈયારી હોય કરરું પડે ને રષ બનાવીયએ એટલે
હા સાડા છ વાગી ગયા એટલે એ છ સવા છ થ છે હા હા બરોબર સુભ નવાનું આજ તમારે છુ્ટી ના હસતો
તમારે છુી એટલે જોઈએ બધા કે પુમા બનાવી દઈએ પછી શું કામના એટલે ભૂખ વધારે હોય નને
હા એ વાત સાચી તમે બી
કો એવું હો કોમાં ખાતા બધાને જોર આવે કેટલા મહિના થી પહોંચ નથી બના્યા
હે અમારે તો હપ્તા હપ્તામાં બે વાર હોય સડે ના બી પોવા હોય ને ગુરુવાર કે બુધવાર ના આવી પોવા થઈ જાય ને પ્લસ છોકરાને ટિફિન માં એક બે સવાર ના એ લોકોને ટિફિનમાં બી બઉું આપી દઈએ
ના પેલા એક બનાવતા દર ગુરુવારી પણ હવે તો છોકરા બે ત્ર મહિના ખાતા જ નથી કે સને પવાની બનાવતો નહી જમું કે બનાવશો તો નહી જમવું એ એટલે પછી તો બનાવવાનું કરી દો ગુરુવારે બંધ જ કરી દો પછી બીજું કઈક બનાવીએ તો ઉનાળામ તો પછી કેરી હતી ને એટલે વાંધો નતો આવતો રસ રોટલી કે બનાવી દઈએ ગુરવારના હવે પાછો હવે કેરી ગઈ એટલે હવે પાછું ટેન્શન હોળી પાછો શું બનાવે
હા એ વાત સાચી છે પછ શું કરેય પામભાજી ટાઈપની સબજી નેોટલી બનાવી દેવાય
કીધું બનાવી દે બધા સાંજે કીધું પોમા બનાવી દે કીધું સારી
હ ચાલે ને છેને પછી સાથે બ સેને ચવડો ન હોય તો એમ સરસ લાગે નહીં તો ચાયપવ ચાયપવા
એને લીધે જ નથી બનાવતા અમે ફેમિલી નાનું હવે બે ચ ત્રણ જણા હોઈએ તો એક ના પાડે તો પછી શું કરમ થાય કે શું બનાવીએ
હા એ વાત સાચી હા હા શું કેવાય હવે મે એવું હોય ને મછી મસાલા વાળી રોટલી ક દે તો સારી લાગે પેલું મરી
હ એ સર હા એક કે્યારેક બનાવી દઈએ એક વખત તો બનતી હો એ પણ
હા એને ચાય હોય તો ચા લેને ચટણી બનાવી નાખી કે તો બી ચાલે મસાલા રોટલી સરસ લાગે
ચટની કે ચાય કે કસ્તું ન ચ તો ના ભિદ્દત
અચ્છા તો દહી ભાવે શ દહીં જોડે
આ દહીં ની પરોઠા ખાય તો ગમે તે કોઈ બી હોય તો દહીં ચાલે ને
હા તો તો પછી નહી નહી મસાલા રોટલી સરસ લાગે એમ તો હયી અમા છોકરી ખાઈને પછી ચાર પાવડર નાખીને ખાય દહીમાં થોડું ચાર પાવડર નાખે હા સરસ લાગે ટેસ્ટ મસ્ત લાગે નાખી નાજ બનાવ ત્યારે
તો મચન પરોઠા કે બનાઈએ થેપલા કેધંગ ખાય ભાવે એને વાંધ નથી
મે થોડ ચાટ પાાવઉડર નાખી દઈ ને ટેસ્ટ મસ લાગ દઈને
હા ના બરોબ બરોબર હમ
કે પછી હ રાખડી પૂનમ આવવા જશો તૈયારી કરવાનું તમારે ભાઈ ને ત્યાં જવાનું છે રાખડી બાંધો
હ જોઈએ વિચારીએ હવે કેવો ટાઈમ મળે તો પછી મૂકી દઈશું હવે કુરીયર કરી દઈશો જેવ ટાઈમને હા ટાઈમ હશે તો જતા આવશો વળ
બ તમારે તો ઈ બદલી હા એ જ તમા તે કેવી ખરીદી ચાલુ હોય રાખડી ન ત્ર દિવસ માર્કેટમાં એકદમ પેલું હશે ને
હા એ તો પંદર દસ પંદર દિવ થાય ને હોય એટલે પેલા જ ચાલુ થઈ જાય રાખડીઓ તો આવી જાય બજારમાં
હા હા
ક્યાંની હોય તો શરૂઆતમાં બ
મોંઘી હોય રાખડીઓ જયારે સંબંધ ના હો ત્યારે સસ્તી થઈ જાય થોડી પછી શું કાઢી નાખવાની હોય ને લોકો ને પછી કોઈ ના લે ન બી દિવસ
હ કોઈ ના હા કોઈ ના એજ અમારે તો બસ હા એ વાત સાચી
એટલે હ પણ મને તો સ સુતનનોો જ દોરો ગમે વધારે સૂતર ને દોરો હોય ને પેલા હું તોવી જ લોઉ સિમ્પલ જ લોઉ તે એવી જ ગમે બહ મઘીને લબું તો
હા હુંમ અમે મોંઘી ના લે પછી કે બે દિવસ બાંધે એટલે અમારે છે ને તો આ લોકો પપ્પા લોકો હોય ને ત દિવાળી સુધી બાંધે દિવાળી ને પછી બદલે
હા અમારે એવું જ છે બાપ ને દીકરો ભાઈ બાંધેલી જો એમ હવે છોડસે જ બાંધેલી છોડી દેશેરે સમદરને પેલા પેલા છોડી દે મારે તો
ના અમારે જો હં હમણાંા રક્ષાબંધન બાંધશે ને ને પછી દિવાળીમાં મે પૂજા કરીએ ને ત્યારે પછી બીજા ધાાગા બાંધે ને ત્યારે પછી આખરી પૂ ન માળો છોડી કાઢી દા લાકડી બાંધી લાકડી હે.
છોટતા કે.
બસ.
કે
રક્ષાબંધન ના ગ ત્યારે છોડે પછી એને વધારે
તો સારું બ હા તેની બેનો ના આવે તો નણંદો આવે રાખડી બાંધવા.
અ આવે ને કે ને એમ. છોકરાને ફાઈ દૂર્યું એટલે પછી એ નથી આવતા. વખત આવે ને તો પછી હું તો જઉં મારા ભાઈ ને ત્યાં નજીક છે ને એટલે બાંધવા જઉં.
સારું ને અમારે એ છે ને અમે ના આવી શકીએ દૂર છીએ એટલે ના જઈ શકીએ. દર કર દઈએ અમે પણણા મજ. ભાઈ ને પૂરીએ અમે દૂર રહીએ છીએ ને હા. તો પછી પુરેર કરી દઈએે કે પછી મારી બેન ત ર રહે છે ને. કહી દઈએ કે પછી ભત્રીજી ને કહી દઉં તો એ બે થી કો પછી લઈ લે રાખ. ફ બંધવી દે ચાલે પછી.
હમ. જોને અમે રાાખડી લેવા જઈ ને એમ થાય કે કઈ આ લો. પેલી લો કઈ સારી લાગશે આ સારી લાગશે પેલી સારી લાગશે. એ કેટલું પેલું લારીઓ છે દુકાનો ને ફરવું ત્યારે. એક ગમે એમ તો દર વખતે કઈ લેવી ડિઝાઇન એમ તો એકને એક ડિઝાઇન નો હોય. આ લઈએ કે એ લઈ એવું થાય મને.
હા તો મારા ભાઈ છે રાખડી કેશે કે એનામ પૈસા ના નાખવા ન.
હા.
હા બરોબર નખ તમારા ભાઈ ને. તો બહુ થાય કેસ ના કે વધારે કે મોંઘી રાખડી ના લેવાની કે. એને સિમ્પલ જ જોઈએ રાખડી.
હા બસ કે દોરો જોઈએ કે લાંબો. લાંબો ટાઈમ ચાલે સ ઉત્તર ન દોરો એમ રમ પેલો ના જોઈએ કે. ગાંઠો હરી જાય એવી પણ નહી સુતાના દોરો હોય ને એ સારો રહ્યો ગાંઠો ર સરસ છુટી પડ ના જાય.
હા હા એાદ થોડુંસી નીચાને. પેલી કરેલી હોય મોતી એક બેહેન ના કેલો ને તો કે બસ કેવી સિમ્પલ જ લેવાની કે રાખડી? એ તો છે અમારે અવેલેબલ પછી વા હા સિમ્પલ સારી. બ ના મા નાનું છોક. એટલે એ એ કે છે કે આમાં થોું ઝગમગતી ને એવી જોઈએ ને. તે પેલા તો કેતો ટેડી બેર વાળી. લાઈટ વાળી ના હોય છોકરાઓને ગમે ને એવી.
હા છોકરાને એ જોગડીયાળ જેવી આવે ને લાટિંગ વાળી જોગડી. રમકડા વાળી સારું લાગે છોકરા ખુશ થઈ જ. હ બાંધીને તરત પેલે થોડી કાઢે પણ સારી લાગે.
ના સારી છોકરા એ. હા ત છ અતારી બેબી તો આવશે ને રાખડી પૂનમ ના.
હો આશે આ,
એને પીતે હ. પહેલી વાર અહિયાં સાસરે મૂકી છે તો આવશે ને આ પહેલી વાર રાકડી બાંધવા ઘરે.
હા હા બરોબર પેલી હા આવશે ને. એટલે ચિંતા નથી હવે પછી તો નહી આવવા મળે ખાસ પણ હવે.
હો પછી તમે દૂર રહે હા એ પણ દૂર છે એટલે નહી આવ મરે ભાઈ લોકો મુકાન જાઓ રાખડી બંધાઈ આવો આ વાત સાચી
હા બરોબર છે હમ
અમાં તો પછી તો રાખડી ને બે દિવસ પેલા તો એટલું બાપરે ભીડ હોય માર્કેટમાં પગ મુકવાની જગ્યા ના હોય મીઠાઈ ની દુકાન બાર સ્ટોલ લગાવે ને તો રાખડી મીઠાઈ એટલી હોય એમ થાય કે લાડવાના અલગ અલગ મીઠાઈ દેખાય બારે તો રોડમાંથે એટલી સ્ટોલ લાગેલા હોવા
અલગથી બધા કેટલી જાતના સ્ટોલમ થાય કે કે એમ જઈએ પેલા પેલા બોલાવે કે હું પાડી પણ આવો અહિયાં રાકડી લઈ જાવ સરસ પછી લઈ જાવ લઈ જાવ બારે જ બધા ઉભા હોય સ્ટોલ ની બારજ
બાર હા એજ ને મજા આવે એમ થાય કે તયા તો છે ને ઘરેબી ઘરે રાખ
દુકાન મસ્ત લાગે રાખડીથી ભરતે રંગબેરંગી નઈ જગમગ જગમગ કરતી હોય બધી દોરાવ
ભાઈ ના હાથમાં બધા ના હાથમાં રાખ ખડી થાય છે કોકની તો વધારે બેહેનો હોય તો તો એમ થાય કે કે ત્યા ક્યાં સુધી હાથ ભરાઈ જાય પૂરો રાખડી થી
હો રક્ષાબંધન ને અમારે શું વેલા ઉઠી જાય બધા નાઈ ધોય માથું બાથું ધોને તૈયાર થઈ જાય બ
હા અમારે છોકરીઓમાતો તૈયાર થઈ જાય જમવાનું વેલું દઈએ બપોર પછી ખાલી રોટલી બનાવાની રે અમારે મજા ના પછી અમને બી રાખ રાખડી છે ને અમારા દૂરના ભાઈ એ હું ત્યાં રાખડી બાંધ જઉ તો એ કેશે આવો રાખડી બંધાવા બધા હોઉ બધા મારી સાસુ છે ભાઈ તે રાખ એટલે એ બધા એકબીજાને ઘેર જ દોડતા હોય રાખડીના દિવસે તો એના ઘેરજાઓ એના હા મીઠાઈમાં તે હા એને એટલે ચોકલેટ ને ભાવે એને કઈ કઈથીતે રસગુલ્લા લઈ દી તેને તો એમ જ્યારે બી ભાઈ ને રસગુલ્લા બો ભાવે એને તો કઈક રસ ગુલ્લા લઈ લીધી હા ને એના પેલા પછી મીઠાઈ લા ચોકલેટ લઈ લી મીઠાઈ નથી લઈ જતી આગે લોકોને મીઠાઈ એટલી બધી કે બહાર ની ભીઠાઈ ના એ લોકો ખાય વધારે ભારે વાળી ચોકલેટ આવે ને એ લઈ જા
હા તો હું ચોકલેટ પણ લઈ જાઉ પેલી પેડા પણ લઈ જાઉ એ પણ આખુ ચો કરા ને એમ બે બે મોટા મોગાલા માટે પેડો આપી દઉ પછી
હા હા
હા
હા ના એટલે મોટામાં હું ચોકલેટ મોટામાં ગલાવવા માટે રાખું પછીને કાંક લઈ જવું પડે બદલીમાં તો પછી નવામાં ત્યાં આવ આંધ્રા ની બિસ્કીટ આવે ખબરને કરાચી બિસ્કીટ હા એ બોક્સ અહીંયા મળે પછી એક બોક્સ લઈ જા પછી એલે મહિના સુધી વાંધો ના આવે ને ફી નહી ને બગડે નઈ ને પછી આહા એ પછી હા ખબર આમ પછી નોર્મલ લઈમ કે ચોકલેટ લઈ જાય આ વખતે જોવું શું લઈ જવું આ વખતેવી જ કરીશ એટલી વીસ કરવા માટે ને પછી હું એને બિસ્કીટ આપી દઈશ તોભી ચાલે હા એજ
સરસ
અમારે તંને દૂર છે એને આવી ગયી રાખડી ને પૈસા આવી ગયા કે મી તમે જેવી જોય ને તો લઈ લેજો માર નણંદબી દૂર છે ને તો એની રાખડીન પૈસા આઈ ગયા. તે કહે તમે જેવી જોઈએ એવી લઈ લેજો કે મીઠાઈ કે રાખડી ને બધું. હા રૂમાલ બેતા તમારામાં મા તમે રૂમાલ તમે રૂમાલ બી મૂકો ઉપર માથા ઉપર
હા લઈ જઈએ ને જઈએ તો લઈ જઈએ.
હા બરોબર અમારે એ જ છે પેલા તો સિસ્ટમ નથી અવે તો બહુ વધી ગયું બધું. માથામાં રૂમાલ રાખવો પછી ભાઈ ભાભી હા ભાઈ ભાભીન રાખડી બાંધો.
હો પેલા તો કશું નતું હવે તો બધું વધી ગયું એટલે શું થાય હવે
હમ્મ એજ એજ ને ઘણી તો હા વેચાય હા ઘણા ઘણા લોકો તો એટલી મોંઘી મોંઘી મીઠાઈ લેવાય બાપરે એમ થાય કે ભાઈ લોકોને વિચાર થઈ પડે આવડી મોંઘી મીઠી લઈ એમને શું આપવું એમને
હા તે પૈસા વાળા હોય બેનો પૈસા વાળી તો સારું લઈ આવે ને એમ થાય ના મારો ભાઈને આપું તો એ ખાય એમ.
હા એ તો છે જ. મીઠાઈ માં કેટલામ થાય પૈસા આમ થાય ઘરી જાય એમ થાય જોઈએ તો સસ્તી મીઠાઈ તો કોઈને પેડા સિવાય સસ્તું તો કશું ના હોય. બીજું તો બધું મોંઘું હોય એનથી કાજુ કતરી અમારા ત્યાં સમાજમાં બને પાંચસો રૂપિયા કિલો કાજુ કતરી.
હલો
હલો હા જે સંભળાય છે
હ હવે આયો અવાજ આય હા હવે આયો અવાજ હા આયો વચે નતો આવતો.
હા તે અમારે સમાજમાં પછી બનેને કાજુ કતરી બને. કાજુ રોલ ને કાજુ કતરી બને હા તો પછી પાંચસો છસો રૂપિયા કિલો હોય. તો પછી જોતી હોય ને કિલો તો અડધો કિલો બેની પેકિંગ હોય. પછી રક્ષાબંધન સ્પેશિયલ જ બનાવરાવે હા કાજુ કતરીને ને એ. તો પછી પછી ઘણા લોકો પછી એ કાજુ કતરી લઈ જાય.
નાા તો જેને જેવું એમ થાય મારે એ લોકો ને આ બહુ ભાવે તો આપણે એમ થઈ લઈ જઈએ ને આપડે. ખબર જ હોય ને આપને તો હા ભત્રીજાને શું ભાવે.